હલો.
શું કર તિતી? હમ ખાઈ લીધું કે બાકી. હ હે સુ ખાધું?
હમ તમે શું ખાધું
તે દાળ સોકા ને પછી રોટલીની સાક
એવું મેં મગીનો રોટલો ને કઢી ખાધી
એમ
કઈ નઈ બસ હોસ્ટેલ મારી
એમ હોસ્ટેલ મજા આવે ગઈ હું પણ હોસ્લમાં છું હમ
હેલો
હા હા
અમારે ત હોસ્ટેલમાં ભારે મોકલી મજા આવે અમાર ઘેર મજા આવે કે કોન
ઘેર પણ ભારે મજા આવી કેમ ચોમાસાનું પાર પાણી પડી પડીને ખતર મને જ ઘેર રા
હ ખતર લવા
હમ હા મરતે કોળગણ હી જીવાર્તી છેે
ઓ
અ મારદ હેડ એને પણજ નાનુ અમારે કરેને પણ હજ થોડુંક નાનું ખડશે પછી મોટું થયા જાય ને પછી કરે
એમ અમારે તો ઘણું ઓટો ઓટો ખળ થાય ગયું હેટ
હમારે તો હ પાણી પડે રહેતા હમમ
અવાજ નઈ આવે રો અવાજ નહી આવે્યો બરોબર
નેટ કોલ મળ ત મારે
હલો
હેલો
આવાજ ની આવતો બરોબર તમારો
હ ચાલુ રાખો હું ઉપર જઈ હોસ્ટેલ ના ઉપર ના રૂમમાં
એ હા
હેલો ચાલુ રાખો હું ઉપર જાઉ. હવે હમણાં કે
હા હનભરાય રયુ બરોબર હા હનભરાય રયુ બરોબર.
હમ હા બોલો હું કરી રહ્યા બીજું ગામડામાં કેવું ચાલ? અમારે ત દાહોદમાં ભારે વરસાદ પડી રહ્યો
મ અમારે તો ભાર પાણી આવ રહહી
હાત કોન પડતો મે હંભ્યું તું ન
હમણાં ને આવે લઈ સરરખાનું તો ઘણી વાર વાર બસ આવે હમણાં પાણી આવે
એમ હ ઘરે બીજું તમાર ગામ બીજું કેવું ચાલી રહ્યું ગામડામાં
બરોબર છે બધું.
મે ગામડામાં ભારીયુ હોય ગમી મન તો હોસ્ટેલમાં ગમતું તું પન મે
આમ હોસ્ટેલમાં અંદર મયનું મય રહેવાનું ગમે હતું બહાર જરીક કેસલ રેવાનું તે
પેલે જેલમાંપૂરી દે દા હા જેલમાં પૂરી દીધા હે એ કેટલા નિયમોનું પાલન કરવાનું અવ હોસ્ટેલમાં કડક નિયમ
મન બી ઘેર આવેનું થઈયું
હમ.
હ.
પણ ઘેર કેમ મસ્ત બધું એમ વાતાવરણ કેવું અસલ ન ને બધું એમ અસલ ન
હ મન તો ગમે.
રક્ષાબંધનની રજા આલે કે તેમને
આમ અમાર રાખીની રજા આલ હૈ.
કેટલા દનની આલે
કઈ વધારે નહી આલે ખાલી બે દનની રાખીને રજા હલે પાસ પાસો એના જેલ માં આવતો
હ રક્ષાબંધનની પસો શ્રાવણ માં સાલે
હમ પુનમ રજા નહી આલે મેડમ ભારી અકળાય
એમ
કે વધારે રજા લેવીની નેતર એડમિશન રદ કરીને ઘેર નાહી જાવ એમકે તે પાછું અમારે ઘણી સિટી કોલેજ તમને હું કરીન કોલેજમાં જાવ ને ના પડતા પાણીમાં કેટલો બધો વરહાદ
ભારે પાણી આવે ને પછી કેના ગાર્ડિયન એવું નહી આવેને કોણ ઘેતો કોણ મેલવા આવે
માંદુ થાય. પાછો દવાખામ કેવું ઓ સોમાં હ ન ઘણી બધી ભીડ થાય જાય. જોમાં હેનુ કેવું માંદુ થાય એમ મ હ માતકોને દવાખાના
ફેર
હું કે તમારા મામી ને બધા સરકી
આમ અસલ બધા
તે મારી મમ્મીને ફોન નહીં કર્યો.
હમ.
હમ.
હા પછી કાલ હાલ કાલ શનીવાર સે
ચલ.
કે.
હે.
શનિવાર છે પછી ઘેર જા કઈ ન વાસીકે તેર રમન મેડમ. ટકા નહીં આવે તે એડમિશન નહીં આવે લે વધારે પર્સન્ટેજ નહીં આવે તે
હે.
આમ તક વધાર જરિક મહેનત કરે ત એડમિશન આલનેતર પાસું રખડવું પડે
હમ હોસ્ટેલમાં ખાવા ત
ઉતે સુકા અને ડળ હવેરમાં તે એ સુુકાનડાળલે રોટલી શાક અને હાજે તે ખીચડી ની રોટલી શાક ની દહી ને એવું વાલી રહ્યો
હમ
હમ નહી હવે એમાં નાસ્તોધો આવે દૂધ આવે
હમ
છણા અને એવું બધું હલે આમું તે આઠ વાગે હું તો ઉઠું ન વહેલ્લી ઉઠું તે નિંદ તા આવે ભાઈ બાપા ઓકલો મારે એટલે હું વલા ઉઠી હોસ્ટેલમાં તે મળી ઉઠું
હ હમ તો યાર ભ બાજે બાજુ ન ઉઠાડે હમું થોઈ રહી તો પણ ભારે બાજે
અ અંદ ગે તે મા બાપો ભરી મારે્યા વાળ ગઈ
હમ
જ હોતી છે એમ કે
અમારે તો બીજું ઘેરમાં કઈને ક ને કું પણ અમાર મમ્મી ત્યા આવજાય નહી હરબાજ
હમ મારા મમ્મી તે મને કઈ નઈ કે પણ માર બાપ
હ મને તોપોક કરી ગ તો પણર મમ્ી ભારે બાજ
હમ હ કેતા નાની બોલને એવું બધા હું કરી લેતા નાના ભાઈ
કઈ ન ત્યાં બધા હાફવા દે ખીરા
એ એ નાના ના બારી ફોન દેખે હે ને
નહી મોબાઈલ મળ હતા પણ સુટ જ નહીં પડેાર મોકલ લને ભહ છે જાણ નોકરી મળે ગઈ હૈ
ભણવા જાવનું ને મને એમ થાય
ફર હ
તાવ તો જાતર એ
હ હ અમારે તો એક તો ભણવા જ હી જાતો પાર ફોન મળી ગયો છે
હે મ મા અર્ધા માના ના ભાઈ એક જ કોણ જા તો
અમારો દ એક માથ તો નાનો છે હ ઘણ મારી મારી મકતો પણ વ્યવહારમાં નિ સ્કૂલી મવા ગ તો પણ કઈ તો ન અલ અબલી હ ગેટ મહબલી કરી
હમ
હોોસ્ટલ મા મેલે તઈ હડની ર ન પડે
મારા ભાઈ તો નાનો હે ત જાતે એડમિશન લેતો તો નિહાળે એ જાતે એડમિશન લે નારા જાતિ ભણવા ગયો ન પણ તહેને સંસ્કૃત વાળા સર ભારી હવેર હવેર માં લેક્સર લેવા આવે ત એને આવડે ને મા ખાઈ લે પેલા પીરડ માં બસ એ બધું સાડો ની માર ખાઈ પડે હતી બસ એકલો નહી અ્યો પથી પણ યાને જોમણ મારું
હમ
હમ
મહોદાય
અરે તો તે મારે હું એટલી ભણું મા દીદી ને પણાવ દી હતીી
હમ
હ મારે ભાઈ એક સથી ના નાનોતી જાય હું શિયાાર ભાઈડ
એમ હમ તે ત્રણ હ મોટી પાસી હમ
દીધી માર બોન મુટી શતીન પણ દીદી નનેહન મા નનેહોન માર બે ભાઈ ના ના તી એક જાય ભણવા અને એક કો જા ભરી મારે મારે નિહાળી મે લવાઈ ગયા પૂ સાહેબ બધા લેવા આવે પૂણી શ કરે ઊંડી જો ભણવા આ આવી ગયા તોછ શું કેવાય એનુંનું
હમ
આમ પાસા મારવા પોત ભારી લટ કરે ત રન પેલું તો એ કે પપ્પા નહી જોય કે મારા પપ્પા એ ગ કેને વા ચાલે
અમારા તોધ તો નાનો ભાઈ હૈ મારી મારી
ભારી લાગે કરે અરા કરતા વધાર કરે તેનંતી નહી સાંભળે હ રવાળગે હકલે તમંગી સલા મણજો કળે કળ્યા ન્કે બંત બળવા
હમ
એ હું કર
ભણવાનું મન કડી ભારે ભ
અવાજ કોણ આવતો કટ થઈ રહ્યો તમારો
તમારા મેળા
હલો
મલા ભરા ન ન કવાર
હા અમારે મહાશિવરાત્રી નો મેળો અમારા ગામમાં
હમ તમારા ગામમાં કઈ મેળા હા ભરાય
આર બાર હો કેડો મોટો મેળો બરાય અમારા ગામમાં
હ
મહાશિવરાત્રી નું
દેખાતા હૈ મજા આવેગ હમાર ભરાય પણ હૈ બીજા ગામમાં ભરાય પણ પેલા નથી કરતા નવા કરે કે તમારે
નહી અમારી બાજીુ એવું બધું કોણ કરતો
તે તેીમાંમારશે ન તે એમ પૂજે બધા દહરો પૂજે દોહા પહેલ નગર ક્યાં પૂછતે લહેમ પુંંજે તે ભાર મોયલો ભરાય કર તો ડોલર ત હિસકલા અને હ ઉદું આવે
હ અમારે તો એવું ઈ શકલા ને એવું બધું કોણ આવતું પણ એમ બધી દુકાનો ને એવું બધું આવે પણ એમ મનખા ઘણ બધા હોકલા આવે
હરે બધા એમપી ના આવે ભારી.
અમારે તે ગામમાં જ ભરાય ઘણું મોટું ગામ અમારું તે હડક. કયો મેળો ભરાઈ જાને કહા ક મનખા આવે પાર બધા. પછી છેલ્લા બાકી એવો ઝઘડો થાય બધો પાર લલી ના પોલીસ વાળાલા વાહે પડી જાય ભરી મારે હોદા
તારેવ મેળ ભરામલી
મેમ ફતે જાય પાંચ છ વાગ્યે હે ને બધે નહી જાયધા મનખાન પ જે બીજાય એમ બધા સોરા સોરા આવે ને તે એમ સો એમ લઈ ના શુકેને ત. બધો સિલાય ઓકલોો એમ જોર છેકલોો એમ બૂમ પાડે એ પછી પોલીસ વાળા ભ. મારે હોકલા મારે તે એવો મેળવ મારે બરા મહાશિવરાત્રી. રિનોજ બરાય. આમ તોું કોક દનરળ મળ આવે. હું લેવા આવું છ તારે.
એ હવે આવજો ત હ આવ.
એ હા ચાલ તો ફોન પાસે કરજો.
હ હા.
હલો.
હ.
હ કઈ નહી હું તો લેવાળું આવુંશે તમનન.
ખતર હું કે માં લેખ ને હણ મજ્જા આવે હ.